હેલો હેલો! કેમ છો?
હું મજામાં છું‌‌. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હાલો મારું વોઇસ ક્લિયર છે?
હા હા તમારો વાઇસ ક્લિયર છે.
બોલો બોલો.
આજે હા આજે મને દોસ્તી વિશે વાત કરવાનો મન થયો હતો તમારી સાથે.
હા આ તો બો સરસ ટોપિક છે. તમારા માટે દોસ્ત નો અર્થ શું છે?
અ મારા માટે તો દોસ્તી એટલે વિશ્વાસ પ્રેમ અને એકબીજાની મદદ કરવાનું
બહું સરસ દોસ્તીનું મહત્વ છે કે ખુશી અને દુઃખમાં સાથ દેવું જોઈએ. હર પરિસ્થિતિમાં સાથ દેવું જોઈએ અને દોસ્તીનો એક બહુ ફેમ બહુ સુંદર રિસ્તા છે અને ફેમિલી સુધી આપણનો એનો વ્યવહાર કરવો જોઈએ.
સારું સાચું મહત્વ આપ્યું તમે અ તો તારું સૌથી જૂનું ચાહિતું કોણ છે?
શું?
તારો સૌથી ફ્રેન્ડ જૂનો કોણ છે?
અ મારા સ્કૂલના એક મિત્ર છે. એમાં ઘણાં વર્ષ વર્ષ થી ફ્રેન્ડ છે. અને અમારા બેસ્ટ ફ્રેન્ડ છે અ મને એના સાથે અ ફરવા ઘુમવાનું અને કોઈ કઈ પણ લે જાવું બહુ ગમે છે.
વાહ આ તો સરસ વાત છે. આજે પણ કોન્ટેક્ટમાં છો તમે?
હા આપણે તો રોજ સુધી ફોનમાં વાત કરીએ છે. હા એ મારા કોન્ટેક્ટ છે અને અહી આનાથી હું રોજ મળીશ.
હમ આ તો સાચી વાત સારું હતું. અને પક્કી દોસ્તી લગતી હતી.
હા! હા!
અમે તો અ મારા પાસે એક બેસ્ટફ્રેન્ડ હતી.
હમ!
હમ મહારાષ્ટ્ર ના
હ બિલકુલ સરસ છે. આ સ્કૂલ ની દોસ્તી ખાસ હોય છે. કારણ કે અ ઘણી યાદો આ ફ્રેન્ડ સા જોડેલી હોય છે અને નવા ફ્રેન્ડસ બનાવવામા બો બહુ મુશ્કેલ લાગે છે અને ડર પણ લાગે છે કે આ મારો દોસ્ત બને કે ના બને તો કેવું? બને સાચું તો હોય આ બહુ સારું હમ સનસેટ છે.
હા પણ અ પણ પહેલા તો લોકોને સારી રીતે તો ઓખવું જરૂરી હોય છે.
બિલકુલ. અને તારી ફ્રેન્ડ છે?
હા મારી ફ્રેન્ડ છે સ્કૂલની.
સરસ. આ તારા કોન્ટેક્ટમાં છે અને તારા ખાસ છે કે
હા આ તો મારા કોન્ટેક્ટમાં મારું ક્લોઝ ફ્રેન્ડ છે. હ દોસ્તીમાં સૌથી જરૂરી વસ્તુ શું લાગે છે તમે?
હા દોસ્તીમાં મને તો
આપણા એકબીજા પર ભરોસા કરવું જોઈએ મને આ લાગે છે.
હા આ તો વિશ્વાસ તો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, વિશ્વાસ આગળ તો દોસ્તી લાંબી ચાલતી નથી
હમ તો આ વાત છે. અને
હા અને ઈમાદારી પણ એટલી જ જરૂરી લાગે છે. તમે શું લાગે છે, વિશ્વાસ ઈમાનદારી જરૂરી હોય છે ને દોસ્તી માટે
બિલકુલ બિલકુલ અ દોસ્ત સાથે કોઈ પણ ગલત ફેમિલી હોય, તો ક્લયર કરવું જોઈએ એનાથી રિસ્તા ખરાબ થ જ કોઈ પણ વાત છે, એના ફેસ ટુ ક્લિયર કરવું એ લેવું જોઈએ
હા દોસ્તી તો એક પ્યોર રિલેશનશીપ હોય છે.
હમ
હા તો તારા ફ્રેન્ડ તારા ફ્રેન્ડ સાથે શું કરવું ગમે છે.
ઓ મને તો ફરવા જમવાનું અને વાત કરવીને અને મસ્ત કરવાનું બહુ ગમતુ હતુ, મને તો મારા મિત્ર સાથે
હા મને પણ આજ કરવાનું મજા આવે છે, તો તમે સાથે મવી જવાનું જોઈએ છે.
હા કર
હુ કહ્યુ કે આ તમે બર્થ ડે સાથે સેલિબ્રેટ કરાવો છો.
હા દરેક વર્ષું અમારા ફન્ડ સુધી અ સાથે બર્થ ડે સેલિબ્રેટ કરવું જોઈએ, અને હુ પાર્ટી દઈશ બધા લોકોનો અને એ મારા મારા માથે માટે ગિફ્ટ પણ લાવુ છે.
હમ વાહ આ તો સરસ વાત છે, કે તમે લોકો મવી જવાનું જોઈએ છે. અને બર્ ડે સાથે સેલિબ્રેટ કર્યું છે, દરેક દિવસ અને ગિફ્ટ પણ આપ છો ગિફ્ટ કરતા સાથે વિતાવેલ અ સમય વધુ ઇમ્પોર્ટન્ટ લાગે છેને.
બિલકુલ
હમ્મ તને ક્યારેય ફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો.
હા એક એક બે વાર થયો હતો અને પછી સોલ્વ પણ થઈ ગયો છે.
હમ તો કઈ રીતે સોલ્વ કર્યો છુ, તુ
એમાં શાંતિથી વાત કરીને અને પ્રોબ્લમ સોલ્વ કરી કરી દીધું છે, અને સાચી દોસ્તીની નિશાની જ છે કે ગુસ્સા કરતા હોય અને ઝઘડા કરતા હોય, પણ બાદમા હુ એકબીજાને માફ કરી દીધો અને દોસ્તી આગળ પડાવવું જોઈએ.
હમ આ તો તમે સાચું કહી દીધું કે સાચી દોસ્તીમાં તો ગુસ્સા અને માફી તો ચાલતા રહેતા છે.
હ બિલકુલ અચ્છા તને લાગે છે કે બધા ફ્રેન્ડ સાચા હોય છે.
ના મને તો નથી લાગતા હતા દરેક વ્યક્તિ સચ્ચો ફ્રેન્ડ નથી હતો ના
હમ તો સાચો ફ્રેન્ડ કેવી રીતે ઓલા કે
હ મારા માટે તો જે ફ્રેન્ડ મુશ્કેલ સમયમાં સાથ રહે છે. અને વિશ્વાસ કરીએ અ આ ને સાચી દોસ્તી લાગતી છે.
હમ પણ મુશ્કેલ સમયમાં એ સાથે ઉભો રહે છે સાચું એને સાચું મિત્ર કહેવાય
હા હા આ તો તમે સાચી કહી દીધો આ મુશ્કેલ સમયમાં ઉભો રહેવાનું જરૂરી હોય છે ફ્રેન્ડ સાથે
બ સાચી વાત કીધ તને ઓનલાઈન ફ તમારે પાસ છે તો ગમે
હમ હા આ મારા પાસે તો બઉ ઓલર પેન્ટ હ છ
સરસ ઓનલાઈન ફ્રેન્ડશીપ સારી હોય શકાય પણ સાવધાન પણ જરૂરી જ છે શું લાગે છે તને
આા તો તમે બિલકુલ સાચી કહી દીધું ઓનલાઈન ફ્રેન્ડશીપમાં સાવધની જરૂરી હોય છે.
હમ બિલકુલ પર્સનલ ઇન્ફોર્મેશન બધા સાથે શેર નથી કરવાનું. કોઈ પણ સાથે બહ જલ્દી ફ્રેન્ડશીપ ના કરવાનું આ સારું જોઈને આપણો બહુ સાવધાનીથી ફ્રેન્ડશીપ કરવાનું જોઈએ
હા ઓનલાઈન ફ્રેન્ડશીપમાં તો વિશ્વાસ કરવા બહુ મુશ્કેલ હોય છે.
હમ
હમ તને સ્કૂલ ફ્રેન્ડ વધુ ગમે છે કે કોલેજ ફ્રેન્ડ ગમે છે તમે
ઓ મને તો સ્કૂલ ફ્રેન્ડ્સ વધારે ગમે છે.
હમ અને દરેક સ્ટેજ ના ફ્રેન્ડ્સ ની અલગ યાદો હોય છે ને
હા આ વાત તો તને બિલકુલ સાચું કીધું
હા મારા માટે તો બંને ખાસ લાગે છે સ્કૂલ અને અ કોલેજ ન ફ્રેન્ડસ બને ખાસ હોય છે મને તો
તને ફ્રેન્ડસની કઈ ક્લિટી સુધી વધુ ગમે છે.
અ મને તો અ એના સાથ રવાનું અને હેલ્પિંગ નેચર બહુ ગમે છે.
મને તો ઓનેસ્ટી ગમે છે ફ્રેન્ડશપ એનો લોકો સાથે રોકવું જોઈએ અને એવો લોકોથી મોટિવેશન મળે અને ફ્રેન્ડશીપ બ પર પ્યોર એક રિલેશનશીપ છે. તો એનો બહ પ્રોટેક્ટિવ રાખવું જોઈએ ઠીક છે તમારી સાથે વાત કરીને મને બહ અ હા અચ્છી લાગી પાય
હા મને પણન જય શ્રી કૃષ્ણ.
છે.